હલો શું તમે બધા સારા છે ને?
તમે પણ બધા સારા છે ને?
હા અમારી ઘરે બધા સારા છે તમારી ઘરે બધા સારા છે?
હા એમ તો સારા છે બધા સારા છે.
હા હા, તમારે ઘરેવારે કેવું ચાલુ છે તમારા ગામડાઓમાં કે પછી તમારા જે શહેર તો નહી પણ તમા ગામડું જ છે એમ તો તમારા નજીક શહેર છે, પરંતુ તમારા ગામડાઓમાં કેવું બધું સ્વચ્છતા વિશે બધું સારું ચાલું છે કે પછી તમારા ઘરમાં ગામડાઓમાં કે પછી તમારા ઘરે કે પછી આજુબાજુ વસવાટોમાં, કેવું બધું ગંદકી એવું બધું છે કે નથી?
હા સ્વચ્છતા પ્રત્યે તો અમારા ઘરે પણ ખૂબ જાગ્રત છે, અને અમારા ગામના વિસ્તારમાં પણ અ સ્વચ્છતા અંગે ખૂબ સારી કાળજી રાખે છે યોગ્ય સાફ સફાઈ કરે છે, અને ગામમાં પણ જે કચરો હોય છે તેને યોગ્ય રીતે સફાઈ કામદારો રાખેલા છે જેના કારણે તેઓ સાફ સફાઈ કરે છે રસ્તાઓ શેરીઓ પણ એકદમ ચોખ્ખી રાખે છે, અને યોગ્ય સફાઈમાં કાળજી આપે છે તમારે પણ સાફ સફાઈ વિશે બરાબર અ કામકાજ ચાલતું હશે? છેને તમારા વિસ્તારમાં પણ?
ના અમારા વિસ્તારોમાં છે ને ગામડાઓ કે જ્યાં, એટલે અમારું ગામડું એટલું પણ સ્વચ્છ નથી કે સારું એવું રેવું જોઈએ, અમારા ગામમાં અમુક એવા ઘરો છે કે પછી અમારા ઘરે તો રાખે છે સ્વચ્છતા, પરંતુ અમુક ગામમાં ઘણા બધા ઘરો છે. કે જ્યાં બરાબર સ્વચ્છતા રાખતા નથી અને, એના ઘર એટલું બધું ગંદકી રાખે છે કે જેના કારણે આ એમને ઘણા બધા રોગો થાય રોગો પણ ફેલાય, અને એમના ઘરે પણ ઘણા બધા રગો રોગોથી વિપરીત છે અને, એમને થયેલા હમ પણ, એમને એટલો બધો રોગો થાય છે અને એ લોકો કાળજી પણ ના રાખે, અને સ્વચ્છતા તો રાખતા જ નથી અને, એમણે ઘણી બધી ગંભીર પરિસ્થિતિ અનુભવ થાય છે, પરંતુ એ લોકો વિચારવું જોઈએ કે એમના આજુબાજુ અસર કરતા લોકો હોય, તેમને પણ આવા બધા રોગો થઈ શકે છે, અને તે રોગોને કારણે બધા જ ઘરે આવું બધું ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે, એટલે એ લોકો સાફ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે, અમે પણ અગાઉ એમને કહ્યું છે કે તમે સ્વચ્છતા રાખ રા જોઈએ અને ત આજુબાજુ પણ સ્વસ્થ રાખો જેના કારણે આપણું ગામડું પણ સ્વસ્થ રહે, અને આપણા ગામના લોકો બધા સ્વસ્થ રહે છે.
હા એ તો સાચી વાત છે જો, મેં તો એવું માનું કે આપણે સ્વચ્છતા જાળવી આપણી ફરજ છે, જો આપણે સ્વચ્છતા ન જાણવીએ સૌપથમ તો આપણે આપણા ઘરની આપણી અને આપણા પરિવારની લગતી જે સ્વચ્છતાઓ છે, એની બાબતની ખાસ રાખ જોઈએ આપણા વિસ્તારની પણ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે જો આપણે સ્વચ્છ રીતે યોગ્ય સ્વચ્છતા ન રાખીએ તો પછી તે આપણને તે ગંભીર બીમારીઓ મોટી મોટી બીમારીઓનો આપણે શિકાર પણ થઈ શકીએ છે, છીએ જેથી કરીને આવી બીમારીઓ ટાળે અને આપણા આરોગ્ય સારું રહે, જેથી કરીને આપણે સ્વચ્છતા રાખવી જોઈએ મારા ઘરે તો, યોગ્ય રીતે કચ્છ સાફ સફાઈ કરવામાં આવે છે યોગ્ય ગંદા કપડાં અને, ગંદી વસ્તુ હોય તો તેને યોગ્ય રીતે ચોખ્ખી કરવામાં આવે છે. ઘરમાં પણ, અમે તો પખવાડયે અને મહિનામાં એકવાર સફાઈ કરી દે છે જેથી કરીને રોગચાળો ન ફેલાય, અને અમારી ઘરે બધાને આદત છે કે ઘરમાં ચોખ્ખું જ રાખવાની એવી અમે તો ત્રવળતા કે રાખેલી છે. છે.
હા તેજ પ્રમાણે તમે જે કીધું, એજ પ્રમાણે અમારા ઘરે પણ બધી સાફ સફાઈ રા કરે છે, અને ગંદકી તો કરતા જ નથી, પરંતુ હમણાં ગામના એવા લોકો છે તે સમજતા જ નથી, અને અમે ગામના લોકો એટલે બધા સરપંચને એ પણ વાત કરી કે ભાઈ. કે અમારે ગામડું એટલું સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ગામમાં કે તમારે તમે જે ગામ, સરપંચ છીએ તમે અંદર આવી આરોગ્ય માટે સુવિધાઓ પૂરી પાડો અને જેના કારણે, આપણું ગામડું સ્વસ્થ રહે. અને, એવી આવી આરોગ્ય લગતી એવી બધી ક્લિનિકો છે તે આપણા ગામમાં, હોવી જોઈએ, અને જે લોકો ગંદકી કરે છે તે લોકોને દંડ પણ થવા જોઈએ, અને આપણા ગામડાઓમાં ઠેર ઠેરે કચરા પેટી મુકાવવી જોઈએ જેના કારણે, બધા લોકોનો બધા લોકો કચરો કરે ત્યાં ના કરે અને, કચરો કચરો કચરા પેટીમાં નાખે અને આવા બધા ઘણા બધા, લીલા કચરાઓ હોય છે કે ભ સૂકા કચરા હોય એમને અલગ અલગ ડસ્ટબીન કે પછી પછી આપવી જોઈએ. જેના કારણે એ લોકો એક ફુલમાં નાખ રાખવાની જરૂર નહી એનો નિકાલ ખૂબ એવી જગ્યાએ કરવો જોઈએ, ત્યાં ત્યાં આપણને કોઈને પણ એવો ગંદકીનો અનુભવ ન થવો જોઈએ.
હા એ તો સાચી વાત છે, પણ શું હોય આપડે બધાને તો સમજાઈ શકતા નથી એવું, કારણ કે બધાને સમજાવવું એ આપણા મુશ્કેલની વાત છે, પણ આપણે આપણે પૂરાપૂરા પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આપણે આજુબાજુના સાફ સફાઈ વિશે સમજાઈ શકીએ. કે બરાબર ને, કારણ કે જો આપણે જો સમજાવશું, અને તો અમુક સમજી પણ શકે છે જેથી કરીને, સફાઈ વિશે બધાને સૌપથમ તો સમજવું, અને બધાને એની જાણકારી આપવી જ જોઈએ, પણ ઘણી વાર શું છે ભાઈ. કે અમુક લોકો છે ને સફાઈ વિશે યોગ્ય કાળજી રાખતા નથી અને પછી તેઓ, બીમારીનો શિકાર થાય છે અને પછી તેઓ એકબીજાને દોષ આપે છે જે એક ગંભીર બાબત છે, અને તમે કીધું તેમ અ સાચી વાત છે કે આપણે આપણા ગામના જે ગ્રામ પંચાયત ના જે, અધિકારીઓ છે એમને કેવું જોઈએ કે ગામમાં, ડસ્ટ કચરા પેટી મૂકો યોગ્ય રીતે વાહનો દ્વારા કચરો એકઠો કરીને, એને છૂટો પાડવો જોઈએ આપણી કહેવાનો એક ફરજ છે અને, એ એક સારી બાબત છે જેથી કરીને આપણું ગામ સ્વચ્છ રહે.
હા એ તમે જે કીધું, એ ગ્રામ પંચાયત કે પછી મહાનગરપાલિકા નગરપાલિકા એ શહેરોમાં, એમના માટે તો કરે જ છે પરંતુ આપણા ગ્રામ પંચાયતે આ બધી આવી ગામનો મુલાકાત લેવી જોઈએ અને કચરો કેટલો થતો છે એટલે કે. ગંદકી થાય છે કે ના થાય કે સ્વચ્છતા જાળવતી છે કે ન જળવાય, એ પ્રમાણે એ લોકો મુલાકાત લઈને હું શું કરવું જોઈએ પગલાં શું લેવા જોઈએ, કે તમારા ગામમાં કે, કે કચરો બરાબર નિકાલ થવો જોઈએ અને આપણા ગામના બધા જ લોકોને એવી સાવચેતી ચેતણી આપવી જોઈએ કે, તેમના આજુબાજુ કચરો ન કરે અને તેમનું આજુબાજુ ખુબ એવ સારી રીતે સ્વસ્થ રાખે, અને આવું સારું ગામડાનું વાતાવરણ બને, અને એમ કહ્યું છે કે સ્વસ્થતાં જ પ્રભુનો પણ વ્યાસ હોય. છે, જેથી કરીને આપણે સ્વસ્થ રાખવું જોઈએ અને એજ પ્રમાણે તમારા ગામમાં પહેલાથી જ સ્વસ્થ રહે છે કે પછી બધા પગલાઓ લયા છે પછી બધું અમારા ગામમાં સ્વસ્થ રહ્યું છે?
હા ઘણા સમય પેલા અમારા ગામમાં પણ એટલી સ્વચસ્તા પ્રત્યે, જાગ્રત ના હતા પણ એક સમયે અમારા ગામમાં બધા બહુ બીમાર પડવા લાગેલા હતા પછી તે સમય પછી અમારા ગામમાં, અ બધા એ નિર્ણય રાખેલો હતો કે હવે પછી આપણે આપણા, આજુબાજુના જે વિસ્તાર છે અને આપણા ઘરની અને આપણી એકદમ, યોગ્ય રીતે સ્વચ્છ રાખી જેથી એકદમ ભયમુક્ત રહીએ તે સમયથી પછી અમારા ગામમાં તો, સ્વચ્છતા પર તેવી ખૂબ જ જાગૃતતા, રાખે છે જેના કારણે યોગ્ય, અ મહિનામાં સફાઈ કરી દે છે પછી, જયારે પણ કોઈ ના ઘરે સફાઈમાં તકલીફ પડે તો તે ઘરનાને સફાઈ કરવા મદદ કરે છે, અને યોગ્ય એવી જાળવ અને કોઈ બીમાર ન પડે તો તેના ઘરની અમે કાળજી લઈએ, જેથી કરીને યોગ્ય રીતે અમારા ગામમાં સારી સફાઈ ની બાબત પર ધ્યાન આપવામાં આવે છે, જેથી કરીને અમારા ગામમાં આજે પણ સફાઈને લગતી ખુબ એવી કાળજી રાખવામાં આવે છે.
હા સારું હું પણ તમારા ગામ નું મુલાકાત લેવા ઈચ્છી છું, અને હું પણ આવીશ કે તમારા ગામમાં ગંદકી એ ગંદકી બધા જ કરતા નથી અને તમારા ગામ ન ખુબ સ્વચ્છ છે, પણ અમારા ગામમાં તો સમજતા નથી અમે ઘણી વાર પ્રયત્નો કરીએ છીએ, કે એ લોકો કચરો ન કરે પણ એ લોકો એવું સમજે જ નહીં કે ગંદકી ન કરે તો એમના માટે ખૂબ સારું ન કહેવાય પણ એ લોકો સમજે જ નહીં અને એ લોકો આવી ગંદકી વિશે કે પછી અન્ય કોઈ પણ આ કચરો ફે કચરો નાખતા હોય ગમે ત્યાં ઠૂંકતા હોય કે વ્યસ કરતા હોય અને ગમે ત્યાં જે લોકો આવ બધી ઘણી વસ્તુઓ નાખી દે તે આપણને તે આપણ જમીન માટે પણ ખૂબ એકદમ નુકસાનકારક છે કારણ કે જમીન આપ સ્વસ્થ ના હોય તો આપણને ઘણા બધા રોગ પણ થઈ શકે છે.
અમારા ગામમાં તો નાના નાના બાળકો પણ કચરો છે કચરા પેટીમાં જ નાખે છે આજુબાજુ લખતા નથી અને જો કચરો આજુબાજુ પડેલો હોય તો તે ઉચકીને તે કચરા પેટીમાં નાખે એટલા બધા ટેવાયેલા છે જેથી કરીને અમારા ગામમાં સ્વચ્તા નું સારું એવું મહત્વ છે પરંતુ તમે કે ક રીતેમે કચરો તો યોગ્ય રીતે એને નિકાલ કરો જ છે કારણ કે જો એ ગમે ત ફેંકવામાં આવે તો પ્લાસ્ટિકની જે વસ્તુ હોય છે એ ઘણા વર્ષો સુધી એનો નાશ થતો નથી અને તે જમીનને દૂષિત કરે છે જેના કારણે કચરો તો આપણે યોગ્ય રીતે એને રસ્તો નિકાલ કરવો જ જોઈએ અને આરોગ્યને સ્વસ્થ રાખવા અને વિસ્તારને સ્વસ્થ રાખવા માટે આપણે એવી ધ્યાન પૂર્વક બાબત ની કાળજી રાખવી જોઈએ અને યોગ્ય સફાઈ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ તમારે પણ આ બધી બાબતનું તમારા ગામમાં ધ્યાન આપવું જોઈએ એવું મેં તો માનું છું.
હા એ તો હું પણ ઘણા બધા પ્રયત્ન કરવા ઈચ્છું છું જ છું અને હું પણ આગળ કહીશ કારણ કે અમારા ગામનું એટલું બધું સ્વચ્છ છે જેના કારણે આપણા અમારા ગામમાં તો બધું સ્વચ્છતા અભિયાન ચલાવવું ખૂબ જરૂરી છે. કારણ કે બહુ જ અમારા ગામમાં ગંદકી થાય છે અને ખુબ એ લોકો સમજતા નથી અને રોગચાળો પણ ઘણો એવો ફેલાય છે.
હા હું તો આશા રાખું છું કે તમારા ગામમાં તમે પણ આવી યોગ્ય કાળજી રાખો અને બધાને સમજણ આપીને યોગ્ય સ્વચ્છતા પ્રત્યે બધાને જાગ્રત કરી શકો અને તે યોગ્ય રીતે પછી તમારા ગામમાં પણ સફાઈ કામ થાય. અને લોકો બીમાર ઓછા પડે એ બાબત ની કાળજી રાખવી તમારા માટે અને તમારા ગામ માટે જરૂરી છે.
હા હું પણ હવે આ બરાબર પ્રયત્ન કરીશ અને અમારું ગામડું આગળ જતા ખૂબ સ્વસ્થ રહે અને અમારા ગામમાંવા ઘણા બધા રોગો ફેલાતા છે તે પણ ન ફેલાય એ માટે હું કાળજી લઈશ.
હા હા ચાલો આભાર.